હા હેલો બોલ.
બોલ બહુ દિવસ પછી કોલ કર્યું તું એ
વી યાર
કાલેસ તો વાત થયું. હા. કાલે ક્યાં વાત થઈ મન તો યાદ નહી મને.
અરે થયું જ છે તારી બેનથી થયું છે.
મે ક્યાં હતી.
હ હા તું નથી હતી એટલે
હહ બોલ કોઈ કામ હતું કે એમ જ કોલ કર્યો?
તું એ યાર એમજ ટાઈમપાસ કરું છું. ઘરે બેસેલી છું ને એટલે
અચ્છા. એમ જમી લીધું કે?
જમવાનું બાકી છે. યાર તને ખબર છે અમારે ત્યાં વરસાદ જ ની પડતું.
તો અહિયાં ભી ક્યાં પડે મેં ભી તો વલસાડ મારે એમ તો નહી ભણે ને અહિયાં વધારે
હા મને પણ
ગરમી બહુ છે ને બોવ જ ગરમી અહિયાં તો ગરમી બહુ જ છે યાર.
એ જ ને એ જ તો પ્રોબ્લમ છે.
હહ પછી મારે ત્યાં આટલા બધા પ્લાન્ટસ છે, બાલ્કનીને, ગેલરીમાં પછી પ્લાન્ટસને પણ પાણી ની મળે. એના હથે બિલ્ડિંગમાં પાણી બી ની આવે મારી ઘરે તો બાલ બટાબાટા ભરીને પાણી નાખ્યું છે. બહુ પ્રોબ્લેમ છે મારે ત્યાં તો બહુ જ પ્રોબ્લેમ પાણીનું
હા નહીં નહીં મારા જ ત્યાં પ્રોબ્લેમ તો ની મલે હમણાં પાણી આવેે છે ચોબીસ કલાક.
અહિયાં મારી મોટી સોસાયટી છેને તો અહિયાં પાણીનું વધારે કમી છે.
હા હા બેન ખબર છે તું અંબાની વાલે એટલે તારું મોટી સોસાયટી છે.
અરે મને એ વાત ની મને એમ સોસાયટીમાં બહુ બધા જણ રે ને એટલે પછી પાણી ક્યાં દ બ બધા ફેમિલી વાળા છે તું શું યાર
હા યાર છે
ચાલ આવતું મારી ઘરે આવ પછી જોઈ લેજ પછી કે મને લવું તો તારી પાસે ટાઈમ કવાય
ટાઈમ હોય છે બોલાવા વાળા હોવું જોઈને
ખોટી મગજમારી નહી કર હારકી રીતે વાત કર કોલ કર્યું તો
હા હા તું બતાવ બીજું પછી
હા તું બોલ
હા શું શું કરે તું
કઈ નહી હમણાં જોબ જવાનું સ્ટાર્ટ કર્યું છે
હા
બાકી
અરે અરે યાર મને પૂછવાનું હતું તું આમ રસ કેવી રીતે બનાવે
આમ રસી તમારું ફેવરેટ છે
હા મેં તારું સ્નેપ જોતી શુંર્યું છે એટલે
કેવન મહેમાન તેને પહેલા અમણાંતજ આપી અમે ખોટા પૈસા છું લઈને સોડા ને બધું પીવડાવવાના એના કરતા ઘરે જ બધું બનાવીયા ને બે મિનિટમાં
ચાલ ભેન પેલા તો બુકતી હતી આપણા
પેલા ને હમણાં નઈ હમણાં એટલા બધા આમ છે મારી ગારે તો કઈ લેવાના પ બાર ના
હા તો બતાવ ને મને કેવી રીતે બનાવ્યું
ટુપ્પા જો તો બીઘર પડી જાય કઈ નઈ આમને કટ કરવાનું પછી એના બધા જે રસ હોય ને બધા કાઢી લેવાના સા પછી તેમાં મિક્સર ગ્રાઇન્ડર હોયને તેમાં નાખવાનું પછી તેમાં થોડુંક તારા પ્રમાણે જેટલા તને જોઈએ એટલા એ નાખવાનું બે ત્રણ કે ચાર પાંચ આમ જેટલા મતલબ પાછ છો જણ હોય તો એ પ્રમાણે જ આમ લેવાનું કે એક જણને પીવાનું હોય તો કમત બી થઈ જાય પછીિક્સર ગ્રાન્ડર બધું કપ કરીને પછી પ તેમાં દૂધ નાખીને પછી થોડુંક મીઠું નાખીને બધું થઈ જાય
દૂધ ઉબાલીને નાખવાનું કે કાચું નાખવાનું
ના એમાં ઉબાડવાનું હું કઈ એમજ હા એમજ જેમન ગ્રાઈન્ડ થઈ જાય બધું મિક્સ થઈ જાય. હા પછી જયારે આપણી એ ગ્લાસ માપીને ત્યાં બરફ નાખી દેવાનું ઠંડુ ઠંડુ બહુ મસ્ત લાગે. આવ આવ જેને મારી ઘરે પીવડાવા તને.
હા હા ચોક્કસ આવીશ ને તું મને લેવા આવજે તો મેં આવીશ.
અરે મરી પાસે ટાઈમ ની હોય લેવા માટે. તું આવે છે ને અહીંયા પાસે તો છે ઘરે ગુંજણમાં.
ચાલિયા તો પણ.
કાઈ ની મેં તને રીકસો ભાડો આપી દેવા તું આવી જજે રેપીડો બુક કરીને.
ચાલવે આટલું તો ભાડું છે મારી પાસે આટલું પન મને લાચાર ની સમજ.
તો પછી કેમ કે કે લેવા માટે આવ છે તો પૈસા. હા એમ બી તારી પાસે પૈસા બોહ તું કંજુસી બોવ છે. બહુ કંજુસી કરે. બધામાં જ એવું કંઈ ની મલે બેન એ તો ચાલ રેવા દે સ્કૂલ ટાઈમથી જોયા. કરું મેં તને કેટલી કંજૂસ માણસ છે. બધાં તારા કે કે આ કંજુસ બહુ ચાપેલી
ની ની કંજૂસ ની મલવા
એ તો ખબર યાર મને નાનપણથી ભોનું છું તારી સાથ તે
હા તું પણ મેં કંજૂસ ની મલે તને પણ ખબર છે.
અને મેં કેટલો કર્યો એ મને યાદ
હા ચાલની
હવે હસવાનું શું સાચી જ વાત ને? હા સાચી વાત છે તો એમાં શું? હા કાઈ ની એ તો હા એટલે તો મેં બધાની હેલ્પ કરું મારી પાસે છે એટલે હેલ્પ કરું ની હોય તો મે બી ની હેલ્પ કરીશ. કેમ તને ઘર વાળા પૈસા નહી આપે કઈ.
અરે નહી આપે કોઈ નહી આપે.
કેમ કોઈ ની અમે પપ્પા એટલા જોબ કરે નેપછ ચી મમ્મી બી ઘરમાં કઈ તો કઈ તો કરતી હશે ને બેન લોકો છે ભાઈ લોકો છે.
કઈ નિ મલે.
તારે પોતે થોડુંક સેવિંગ રાખવાનું ને.
એટલું મળે ની કે સેવિંગ કરીએ.
પોકેટ મની ની મળે કઈ.
ની ની મલ મલે છે.
હા એમ કે ની મળે છે પછી હું ખાઈ જામ.
હા બે ત્રણસોમાં શું થાય.
ત બસો રૂપિયા ખાવાના ને સો રૂપિયા સાચવી રાખવાનું સેવિંગ કરવાનું.
હા એવું.
હા તો મેં તને કીધું ને ત્યારે તેયે જોઈએ ત્યારે મને કહેવાનું મેં તને આપી દેવા. પછી તારી પાહે આવે તો પછી મને રિટર્ન કરી મકવાનું એમા હુ.
મેં.
હ એમાં હુ.
હા ચાલ બોલ ઓર શું બધા ફને મયલી કે નહી મહિલી તું.
ના યાર ટાઈમ જ ક્યા બધા જોબ પર જાય પછી ટાઈમ નની મળે ને એટલે. એમ રવિવારે મળવાનો વિચાર છે.
હા હા માલજે. એ પણ માલવા ની.
હા આપડે રવિવારે બધા મળીએ ને એક હાતે.
કોણ કોલ કરે છે યાર.
બની એમ હા રોંગ નંબર. એ તો કોઈને કોઈને કોઈ લ આપી તુજરે.
તારો ત્યાં વરસાદ ની પડે એમ.
નહી પડે યાર ખબર નઈ ક્યારે પડશે અહિયાં તો બ એમ વરસાદ ના હારું. નહી પડે તો બીન્. ને વધારે પડે તો ભી ટેન્શન.
હા એજ. હમ
પાણી ન ખાલી પ્રોબ્લેમ છે બિલ્ડીંગમાં બીજું તો કઈ નહી વરસાદ આવી જાય તો સારું એમ.
અરે પેલા મારે. મારા બિલ્ડિંગમાં પણ બ હતું આ વર્ષે જ નહી થાય પાણી ન પ્રોબ્લમ તને તો ખબર છે ને.
હમ હમ. પાણી પ.
પાણી નીચેથી ભરીને લાગતી હતી પેલા.
હા ી વા.
હા યાર હમણાં સારું જ છે કે બધા કોઈને પણ નીચે નહી જવું પડે.
અમારે ત્યાં તો એ ટાઈમ ટુ ટાઈમ પાણી આવે ટ્વેન્ટી ફોર અર્સમાં બે વાર પાણી આવે તેમાં કેટલું ભરાય યાર બે વારમાં તો. થોડું ઘણું હરાય પછી નઈ થાય ને પડેથી.
બહુ તકલીફ તને તો બેજ ટાઈમ નહાવાનું આદત છે ને.
હા યાર અ તો ગરમી છે ગરમી માં તો વધારે જ બે ત્રણ વાર નાહી લઈએ તો ભી કમ પડે.
તાયપ મારાગરા. આવી જજે.
અરે હું યાાર નાવા માટે તારા ઘરે આવું સારસોડી લાગે.
એમ. એમાં શું આવી જવાનું ફરવા.
હા આવા એક દિવસ કોઈ ટાઈમ મળે તો.
હા હા આવજ આવજ.
મેં રવિવારે ફ્રી રહું છું રવિવારે. જોઈ આપણે.
હા હા તું નોકરી વોકરી કરે તો ત. કારારા પાસે ટાઈમ નિન વા. આગ પણ ખવાર છે.
હા યાર. પેલા જયારે સ્કૂલ જતા હતા ત્યારે આપણે બધા રોજ મળતા હો હતા અને હણાં સ્કૂલ બ. તો પછી બાર જવાનું જ બંધ થઈ ગયું ને.
હા એ તારું પાર્ટી બાકી છે બર્ ડેનુંું.
અરે એમ બધા મળે તો ને પછી પાર્ટી આપવું. હા હા આપ. પી દેવાય એમાં હું. હમણાં તારી બડે બી આવવાની છે ને.
અરે મારી બર્ડે ટાઈમ છે.
વાળ છે પણ પૈસા ભેગે રાખ પાર્ટી જોઈ બધાને હા. સો આપી દે મારે કે મળ મે પાછ જણાને આપ્યા બીછા ખાલી ત જ બાકીછથી
ઓકે.
હા. તું પૈસા તેર છે તારી બર્ડે મા મજા કરશું.
કાઈ નઈ કઈ નઈ આપા મે પણ
એ તારી ઘરે કોઈ આવ નતું ફેમિલી માંથી બહાર થી તું એ કેતીતી
હા આવવાની તો હતી હમણાં ટાઈમ છે ત
અચ્છા હા પેલી નાલલી ને હા બહુ કવ શેતો
હા હા આવજે મળલવા.
એના વિડીયો રીલ્સ બધા મે જોયા કરું ફોલો કરી રાખ્યું છે એમની આઈડીને એટલે મને ખબર છે બહુ મોટી થઈ ગઈ ને.
હા હા બહુ મોટી થઇ ગઈ છે.
ક્યારે આવશે?
એ આવશે ગયા મહિને.
હા મને મે સંમસ્કાર જે મેં આવા ત્યાં મળવા એમને
હા આવજ
જા છે હા ચાલ કઈ નઈ શાંતિ મને કરજે કોલ ચાલ ભાઈ.
બાય.